હલો કેન.
બસ ફાઈન. ફાઇન તમે કેમ છો?
બસ મજા. શું કેવ સારું ચાલેને?
હા બસ જો અત્યારે જ મારું ગઈકાલે છે ને અચાનક થી અ કમ્પ્યુટર યુઝ કરતો હતો મારો દીકરો તો એમાં છે ને અચાનક થી પેલુ માઉસ તો વાયર હોય ને તે આખો ટ્વિસ્ટ થઈ ગયો અને તૂટી ગયો. ને એટલે મારે તાત્કા કલિક નવું માઉસ મંગાવવું પડ્યું તો હવે એ માઉસ નું હું ઈ વેસ્ટ માટે આપવા અ વિચારું છું તો હવે તને કોઈ ખ્યાલ કરો આપડા સિટીમાં કઈ જગ્યાએ ઈ વેસ્ટ કલેક્ટ કરે છે? એટલે ઈ વેસ્ટ અ થોડુંક મને એમ થાય કે જેટલું થાય ત્યાં સુધી સસ્ટેનેબલ ડેવલપમેન્ટમાં આપણે થોડુંક ધ્યાન રાખીએ તો તમને ખ્યાલ છે કે કઈ જગ્યાએ ઈ વેસ્ટ અહીંયા કલેક્ટ કરે છે એવું કઈ?
સાચી વાત છે તમે જે કીધી ને. આજે ઈ વેસ્ટ જે છે આ દિવસ તમે જોઈ શકો જે આધુનિક જમાનામાં જે મોબાઈલ છે, કોમ્પ્યુટર છે એનો વપરાશ જે છે વધારે પડતો થઈ ગયો છે દરેકની ઘરની અં કોમ્પ્યુટર, કીબોર્ડ, માઉસ, મોબાઈલ એ તો હોતા જ હોય છે ને એમાં એવું છે કે આપડે શું કરે છે કે આપણે અપડેટેડ બધું વાપરે છે એટલે પેલું જૂનું થઈ ગયું એટલે આપડે ફેંકી દઈને એને બીજું નવું લઈ આવે. પણ જે જૂનું છે જે ખરાબ થઈ ગયું છે એનું બી મેનેજમેન્ટ કરવું બહ જરૂરી છે ને આની બદલ તો મેં કહીશ ને કે આપણે અહીયાં જ સિટીમાં એક જણ છે ને એ સ્કૂલમાં બી એક મેમ છે એ તું ઈ વેસ્ટ નું કલેક્ટ કરતા છે અમારી સ્કૂલમાં એક મેમ છે એ છે ને વિદ્યાર્થીઓ ઉપરામાં જે ઘરે ઈ વેસ્ટ હોય એ મંગાવીને છે ને અમે લાસ્ટ ટાઈમ પ્રોજેક્ટ બી કરેલા હતા એને એક્ઝિબિશન બી કરેલું હતું. સરસ એવું વિવિધ વસ્તુ બનાવી બનાવી હતી જેમ કે ફ્રેમ છે પછી એના એમાંથી વોલપેપર બને છે ફ્રેમ બને છે તો આવી બધી નાની નાની વસ્તુઓ જે છે. ને એવું બધું બનાવી શકીએ છે તો આનો આપણે રિયુઝ બી કરી શકીએ છે તો આવી રીતે આવી સરસ એવું એનું રિયુઝ કરીને આપણે એનો ઉપયોગમાં લઈ શકીએ છે ને આપણે શું કરે છે એનું એમ જ જવા દઈ છે. તો હું ના કરવું જોઈએ મારા હિસાબે શું માનવું તમારું?
હા કારણ કે ઈ વેસ્ટ આપણે ડસ્ટબિનમાં ના નાખવો જોઈએ એનું મેઈન કારણ તો એ છે કે અ જે ઇલેક્ટ ક્ટ્રોનિક વેસ્ટ હોય એની અંદર સર્કિટ હોય છે, બરાબર હવે તમને એક એક સૌથી મોટું એક્ઝામ્પલ આપો. તો બોમ્બે માં તમે લોખંડ વાલા નું નામ સાંભળ્યું હશે. તો એ એરિયામાં છે ને અ અમે લોકો એ ટાઈમે ત્યાં જ રહેતા હતા જય્યારે લો ડેવલપ થતું હતું ને ત્યારે તો અમારા રિલેટિવનું એક ઘર એમણે ત્યાં લીધેલું તો એ એરિયા છે ને આખો ખાડી વાળો એરિયા હ તો અર્લી મુંબઈ માં એટલે બહુ વર્ષો પહેલા લગભગ પચાસ સાહીઠ એન થી પણ વધારે વર્ષો પેલા. તો એ ખાડીમાં છે ને કચરો બધો ડમ્પ કરતા હતા એ કચરામાં આ ઇલેક્ટ્રોનિક એટલે મોટા મોટા પેલા શું કેહેવાય કે ત્યારે પેલા મોટા ડબ્બા જેવા મોનિટરો આવતા હતા સીપીયુ આવતા હતા એ બધું બગડી જાય ને તો એ બધું એ એમાં ડમ્પ કરેલું હતું. ને પછી એના ઉપર જમીન એકદમ કડક કરી ને પછી મંટોળું ને બધું નાખીને એને સ્ટ્રોંગ બનાવીને એના ઉપર બિલ્ડિંગો ઊભી કરવામાં આવી હતી. તો એમાં મારા જેઠાણીને. એ લોકો એક ફ્લેટ લીધો હતો પણ એ લીધો ત્યારે શું થઈ ગયું કે એ લોકો ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન એ બધું મોટું ઘર લો એટલે બધા વર્કિંગ હોય એટલે આ બધે ઇલેક્ટ્રોનિક ઈક્વિપમેન્ટ્સ તો જોઈએ જ તો એ. જેવા ચાલુ કરે ને તો ઇલેક્ટ્રિસિટી જેવી ફ્લકચુએટ થાય ને એવું બધું ઉડી જાય એ લોકો એ લોકોના ઘરમાં નહી આખી બિલ્ડિંગમાં પ્રોબ્લેમ થતો હતો તો એ લોકો કમ્પલસરી ઘરમાં સ્ટેબિલાઇઝર રાખ પડે તો એ બધું પત્યું એ ખૂબ કમ આપવા માંડી ને એટલે પછી એ લોકો લોકો ના બિલ્ડીંગ વાળા એ બધા ભેગા થઈને તપાસ કરીને બધું કર્યું એટલે બધા તપાસ કરીને કર્યું ને એટલે એમ થયું કે ભઈ હવે કેવી રીતના થાય છે, તો ત્યારે એ લોકોએ. રિસર્ચ કર્યું ત્યારે જાણવા મળેલું કે અંદર જે સર્કિટને બધું જે ડમ્પિંગ યાર્ડમાંથી જે નાખેલું છે અંદર એના વાઈબ્રેશન્સને એના કરટને કારણે આ બધા ઘરમાંની બધી વસ્તુઓ જે છે એ બગડી જાય છે. એ એટલે એ લોકોએ કમ્પલસરી સ્ટેબિલાઇઝર વ વગર એટલે કોઈ પણ ઇક્વિપમેન્ટ એ લોકો વાપરી ના શકે, એટલે હવે તો એ ધીરે-ધીરે ઓછું થઈ ગયું છે કારણ કે એ લોકોએ કંઈક પ્રોસેસ કરીને ખબર નહીં શું થઈ ગયું છે તે. ને હવે ના બધા ઇલેક્ટ્રોનિક. પેલા પણ સારા. માંડ્યા છે તો આ બધી વસ્તુને અટકાવવા માટે થઈને મને એમ થાય છે કે આપણે અ બીજું આવું જગ્યા ઊભી ના કરવી જોઈએ તો પ્રોપર. જો રિસાયકલને આપીએ તો એનું પ્લાસ્ટિકનું પ્લાસ્ટિકમાં નાખે, સર્કિટનું સર્કિટમાં નાખે, રબરનું રબરમાં જાય, તાંબુ એની સા જગ્યાએ જાય એટલે વ્યવસ્થિત સેગ્રીિગેશન થાય ને તો. વધારે સારું તમે પણ એ જ વિચારતા હશો નહી.
હા એકદમ જ સાચી વાત છે આમાં તો. એવું છે ને મારું. તો એવું વિચારવું કે આ બધું. પ્રોડક્ટ્ જે છે ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ એ બહુ વધી જશે તો એના માટે શું કે જેમ કે આપડે શું કરે છે પ્લાસ્ટિક જેવું ભંગારમાં જાય. પછી એને રિસાયકલ થાય ને પછી એના એના એમાંથી જ બીજી વસ્તુ બનેય. તેજ રીતે મેં તો કેવું આ ઇલેક્ટ્રોનિક્સ નું બી એક ભંગાર તરીકે એમ એક દુકાન હોવું જોઈએ કે જ્યાં, તમે ખાલી ઇલેક્ટ્રોનિક્સ જે વેસ્ટ હોય તે આપી શકો. પછી એને સેગગેટ કરીને જે તમે છો તે પ્રમાણે પ્લાસ્ટિક પ્લાસ્ટિકમાં જઈને એને અ રીસાયકલ કરીને કઈ બીજું બનાવીશ પછી એનું જે એમાંથી જે હ હ તાંબુ નીકળે. બીજું બધું વસ્તુ નીકળે એમાં એ બધું રિસકલ કરીને એને એમાંથી. કે બીજું વસ્તુ બનાવે. આવી રીતે અ કરાય તો બહુ સારું ને અમારે અહિયાં. છે ને સ્કૂલમાં એક એવો પ્રોગ્રામ થયેલો ઈ વેસ્ટ નો. ત્યાં બી છોકરા એ લોકો હોય છે ને આપમડ બલ્બ આવે ને બલ્બ એ જૂના બલ્બ હોય ને એમાં બી એક આઈડિયા આવે, કે પેલે જે એલઈડી નું છે ને એ બંધ થઈ જાય ને તોં ફોઇલ પેપર લગાવી ને બીજી એલઈડી ચાલુ કરાય એમ તો આવી રીતે જે બલ્બ ખરાબ થઈ ગયેલો હતો ને તે બલ્બ એ છોકરા એ એના અ એથી નોલેજથી એને ચાલુ કરી આપેલો હતો, તો એ સારું એવું મેનેજમેન્ટ કરેલ હતું એક મેમે. ને સારી રીતે અમે બધું ઈ વેસ્ટ નું એમને સમજાવ્યું હતું બહુજ સારું થયેલું હતું અત્યારે ને આ બધી જે વસ્તુ ઈ વેસ્ટ મેનેજમેન્ટ છે એની ઇન્ફોર્મેશન છે ને બધાને જ. હોવું જોએ આવવું મને લાગે છે શું કેવા તમારું?
હા તમે જેમ વાત કરીને કે જે રીતના આ રીતના એક શોપ હોવી જોઈએ તો મેં જયારે આ મુદ્દો છેડેલો ને ત્યારે મારા એક બહુ સારા ફ્રેન્ડ છે, તો એ લોકોનો ભંગારનું જ કામકાજ છે પણ એ લોકો પ્લાસ્ટિકને મેટલનું વધારે કરે છે, તો એને ત તપાસ કરેલી કે ચલો તું આ કેહે છે તો મેં કીધું આ વલસાડમાં મારી સિટીમાં કોઈ જગ્યાએ ઇ વેસ્ટ પોઈન્ટ નથી એમ કલેક્શન માટે. તો પછી એને તપાસ કરીને તો એમ કીધું કે આના માટે એટલા બધા સર્ટિફિકેટને એટલી બધી પરમિશન ને બધું લેવુ પડે છે કે એ બહુ હેક્ટિક કામ થઈ જાય છે, એટલે કે તેજલ મને કે આ વાત જ રેવા દે તો આપણે જે નજીકનું સેન્ટર હોય એના માટે ઓથોરાઈઝ ઓથોરિટી એને બધું બહુ જ મગજમારી કરવી પડે છે. એટલે પછી એને એ વિષય પડતો મૂક્યો ને પછી આપણાથી જેટલું થાય વધારો કે હું તો મારી આજુબાજુ વાળાને પણ એટલી જ કહેતી હોઉં છું હંમેશા કે એક આપણે જેટલું કુદરત નું ધ્યાન રાખશું એટલું જ કુદરત આપણું ધ્યાન રાખશે. ઇવન એટલું ઈ નહી હું તો મારા રમાં હવે આજે જ મારી ફ્રેન્ડે છે ને મને બે યુનિફોર્મ આપેલા કે એની છોકરીનું ટ્વેલ્થ પતી ગયું તો એણે એમ કીધું કે આ મારા બે યુનિફોર્મ છે, એને મારે કંઈક કરવું છે તો અમારી નીચે એક બેન. ને એમને મેં કીધું મે તો આ આવી રીતના છે, તો તમે બે ડોરમેટ સીડા સીવી આપો એટલે એવી રીતના સીવડાવ્યા પછી જૂની ચાદર હતી હમણાં તો એટલી જૂની ચાદરો કોને આપીએ થોડી ઘણી વચમાંથી ફાટેલી હોય બાકી સાઈડ પરથી તો સારી જ હોય. તો મેં એના ઓશિકાના કવર સીવડાવ્યા મને યાદ નથી કે મેં છેલ્લા દસ બાર વરષથી કોઈ પણણ ડોરમેટ લીધી હોય, આવા જ બધા કપડાં ને ટી શર્ટને બધું હોય ને એનાથી એટલી સરસ ડોરમેટ દેખાય છે ને કે આપણને કદાચ વિચાર પણ નહીં આવે કે આટલું સારું થઈ શકે. એટલે આપણે જેટલું કુદરતનો વિચાર કરશું ને એટલો જ આપણો કુદરત વિચાર કરશે હું તો એવું માનું છું, ને એટલે જ તમે કેમ કીધું કે હવે આ જ્યારે પણ મારું બજારમાં જવાનું થશે અને કોઈક ઇલેક્ટ્રોનિકની દુકાન હશે મેં એવું સાંભળ્યું છે. કે ઇલેક્ટ્રોનિકની દુકાનવાળાને છે ને કમ્પલસરી ઈ વેસ્ટ આપવું પડે અને એના બદલામાં એ લોકોને કંઈક પર્ટિક્યુલર સર્ટિફિકેટ મળે છે, જે એ લોકોને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે મૂકવાનું હોય ને તો એના મા ટે ખૂબ સારું પડે છે તો એ છે, અને બીજું કે આપણે જો સારી ક્વોન્ટિટીમાં ઈ વેસ્ટ લઈને એ લોકો પાસે જઈએ ને તો એ લોકો પણ આપણને એક સસ્ટેનેબલ એક્ટિવિટી કરી એનું સર્ટિફિકેટ આપે. આપે છે, તો હું એવો આગ્રહ રાખીશ કે મારી પાસે તો અત્યારે એક માવસ જ છે પણ જો તમારી પાસે પણ જો શાક થોડું ઘણું ઇ વસ્ટ હોય ને તો આપણે જાતે જઈને. અ ઈ વેસ્ટ આપીએ તો તમારી નનકડી જે દીકરી છે એના નામે આપણે સર્ટફ ટિકિટ લઈ શકીએ.
હા એકદમ જ સાચી વાત છે આપડે કરવું જોઈએ મારી પાસે છે એમ અ અમુક વસ્તુ. તો છે તો ને જોઈશ અહ દુકાન જાઈશ ને અહ પૂછીશ દુકાન વાલા ને કે આવી રીત તમે કરતા છો કે નહી, તો કંઈ નઈ આપણેે પાછા મલીશું. કોઈ બીજા વા સરસ ટોપિક ઉપર પાછી વાત કરશું.
ચોક્કસ, બાય-બાય.